હલો.
જોવોતો.
બસ ઘરે હતો.
એ આવું નઈ ગોમમાં?
બસ હું થોડીકવાર રહીને આવું.
થોડીવાર રંજ રાવે હટાય.
તો થોડી વાર રહી ના આવ હેડ મોર જમ
તો બધા પે છૂટા પડી જી તુ આવે તો એકલું બેવાનું.
હ એતો હેડમું આવ.
હુ.
બીજું કે?
બસ રેડી.
શાંતિ
હવ મજા આવે.
હ ગિરનાર નહીં જાવ.
ગિરનાર પ હવે ગિરનારમાં તો છે, ગિરનાર નહીં. ગ્રુપ બનાવ્યું હતું ગ્રુપ એડમિન જ હતા.
હા
હા
કે હેડ બે શબ્દ કઈ ગિરના વિશે.
હે
બે શબ્દ વધારે ક ગિરનાર વિશે.
ના પાડી ફેરે. તમારે આજ કે આ દસ મિનિટ શું. હલો હા.
ગિરનાર વિશે બે શબ્દ કે
હ ગિરનાર વિશે જ શ શબ્દ કેવાના આવે કે એની વાત થાય.
એમ.
હે.
હા હા, હ
હું.
ગીરનાર આપડે જ તો મજા આવે જે આમ
ગિરનાર તો ગિરનાર છે.
હાલો.
બેટ દ્વારકા એની વાતો થઈ.
એની તો અલગ જ મજા છે, ને મહળામાં આપડે જ શિયાળાની ચોમાસામાં તો એ ભી પડતો હોય ને ફરવાની મજા આવે. થી મજ કરવાની મજા આવે.
તો પછી આપડે હા.
હા.
પ દરિયા કિનારે યાર ડબલ મજા આવે.
હા દરિયા કિનારેમાં અને આપડે શું કિરનારની અંદર સીડી સડતા હોય ને. પોણી આવતું હોય તો ચ નહવાની મજા આવે મસ્ત. કરવાની મજા આવે હા.
હા.
બોલો બોલો હા ચઈ ના હ.
બછા. મહિનો પૂરો થાય કે નહી સરઠો હાથમાં આવે ચાલુ થાય બે દાડા્યા એ પ ગોઠવો.
હ તો ચાલ. હા તો કો આપડે હારી. ગાડી લઈને જતો બીજું વધો ના આવે છે પહાડ બીજોમ ચડાવું હોય. તો પણ વધા ના. તો ચડી જાય ગાડી ગાડી હોય તો કઈ અંદર જે વસ્તુ મૂક હોય તો મૂકીને. જવું હોય તો ત ભ.
હા મહેન્દ્રા સ્કોર્પિયો લે ગઈએ આપડે.
હા તો પણ ચાલે.
હમ.
હા.
હમ રેડી રે આપડે.
હા.
હવ રેડી. બીજું કે.
બસ હાલ તો રેડી હે.
એવું.
હા કેવું ચાલે.
બસ રેડી કાલ તમે ચોચો જઈ આયા.
કાલ અમે જાતા હોયથી મુના હેડતો ગયો હતો.
હ.
પછી ત્યાંથી. મેરાડી માતા એ ગયો હતો પછી ત્યાંથી ખરડોહણ ગયો હતો ત્યાં મંદિર હે.
તળાવાળ હતી.
હા ખરડોહણ તળાવ પાયે મંદિર આવેલું હ ને.
ચેનું
એ ચોસઠ જોગણી માતાનું આવેલ
હા.
હા
અચ્છા
અહી થી પછી ડાયરેક ડિસા થઈને થરાદ વાળા હાઈવે પકડ્યો તો. થરાત જઈન ડાયરેક્ટ પછી હા હા પણ એ મજા જાય હા ઈતો તળાવમાં માછલા ચેવડો મોટા મોટા હ
ના હોય
તો શું અરે ઓમ જાણે ડોલ્ફિન ની ડોલ્ફિન આખી.
ના હોય.
તો
હા મે તમે કીધું હતું કીધું કે આપડે આ આપડે ત્રણ જણા જાહો બાઈક લઈને કીધું મજા આવશે
શેટ ના ત્યાં
હા કદાચ તે વેલો ફોન કર્યો તો
તો થઈ ગયો તો થઈ ગયો ચેટલા આજે કાપ
અંદાજે અમે કાભરા કે નહી બાર બાર જેવા કોઈક વાગ્યા હતા.
તો તો ના.
ચમ..
બે વાગે છૂટા જ થયા હતા અમે એ કોમ હતું ને અમાર હવાર.
હા હા કોઈ વાંધો નઈ આ પુનમ ફેર આવજે એટલે અંબાજી નો પ્લાન ગોઠવો
હા આપડે ગિરના પહેલા અંબાજી કંઈક કરો
ગિરનાર તો થઈ જાય હ.
હા
જોઈ ના સેટ થાય તો પૂનમ આવજે.
હમ
હા. અને એવો પ્લાન્ટ રાખવો છે.
હ હા.
જો ગિરનાર વાળું સેટિંગ ના થાય ને તો બાઈક લઈ ને વેલા નેકળશે ને તો પેલા માઉન્ટ આબુ ને વળતા ગિરનાર તો અંબાજી થઈને આવશે.
હા એમ નહી ના કે ગિરનાર વાળો રાખને આપડે.
હવ.
ગિરનાર વાળુ જઈ જઈ અને પછી જાવ આપડે અંબાજી, માઉન્ટ આબુ.
હા, ઈ પણ ચાલે. હમ્મ.
હમ્મ એના શેટ થાય તો પહી?
હે. ફોન કરું સચિન ને શું કરે હે?
અચ્છા.
હા.
હા.
બીજું કઈ રેડી તારે ઘરે બધા રેડી?
આવ રેડી તય રેડી બધે?
હ રેડી. હા શુંયુ છે?
વાંદરી
પાદ્રીભાઈ.
ઓ
હા, તારી દે અમે મગફળી વાઈ દે ને ઘરના ખેતર મકાઈ વાઈે મકાઈ.
વહ તારીખ .
હા, પછી મકાઈ વય નાખી સિસ્ટમ બદલાઈ નાખવી છે. જે અંદર પણ નહી કરતા નર્સરીમાં
હા.
નર્સિંગમાં નર્સરીમાં નહી કરતા?
હા.
એવી રીતે આખું બધું કુરી મોરી બધી.
હ.
અને અંદર બીજ વારો કરવાો નહી.
રેડી રેડી સારો આઈડિયા છે.
હા.
હા.
બીજું કે શાંતિ છે?
હ, શાંતિ રેડી એકદમ.
હા.
તારે?
બસ હેડ જાયગ .
બસ હેડું જાાવ જોું .
હમ્મ કોણ કોણ હતા?
હે!
કોણ કોણ છ?
શું કે?
તમે કોણ કોણ છો? કીધું.
મો એકલોલ છું હાલ તો.
હ અને ત મોલમાંલમાં જતો છેવું રે સારું રે?
હ બરાબર .
હા સં બગાહા આવે.
કંટાળો આવે બેઠક બેઠા.
જો અમે ફોન કરીને તમને કંટાળો આવા મળ્યો.
એમ નઈ પેલા આવતો તો એના બગા આવે.
હા. તો પછી ફોન ના કરે ર્યોતો તો.
પછ કીધું હવે કોઈ હરન નહી કરવા તને
હા.
કરો જોકે આખા દાડા થાય છે ના હતા.
હા હા.
બીજું કે શાંતિ?
આવ રેડયો કર.
હા.
હમ્મ.
બોલો બોલો કોક બોલો તમે બી આ શબ્દ કોક કોમ જ.
અમે તો કીધું ને આપણે કોક કરો હવે.
હા હવે તો ગિરનાર વિશે થોડીક માહિતી જણાવી છે કેશું ફરવા લાયક છે.
એમ જ જેવું છે ખબીર.
હા.
એ આપડે વેલા તો તય તણ ચાર બે વાગે નેકળવું પડે રાતે તો હવાર માંજ છે ને જે એનું જે સનસેટ હોય ને હવા સૂર્ય ઉગતો હોય. એનું આખું વ વાત તાવરણને આખું લોકેશન મસ્ત હોય.
હા હા.
હા હવે એની વાત જ ન થાય. પછી એ ઉપર ચડી જાય ને એટલે એટલા વાદળા હોય.
હા.
એવું કુદરતી વાયરો અને વાતાવરણ હોય યાર.
હા અમ સ્વર્ગ જેવું હોય.
સ્વર્ગ જેવુ.
હા.
પછ હોતા આવતા હોયને જો વરહાદ ચાલુ થઈ જાય ને તો ઓર મજા આવી જાય.
ઓર મજા આવે છે વરસાદ માં તો આસન ફોટા પાડવાના અને વીડિયો ઉતારવાના.
અયા ઉતારવાની બધી રીતે મજા આવે.
હા અને તારે પેલો એક્સ્ટ્રા આઈફોન જો ની પણ જતો આવજે પણ ફોટા એ મીડિયા હારા આવે.
એ તો લાવવાનો જ હોય.
હાઅ.
ફોટામાં તો અડી ચે ઉધવા.
વી આય પી. હાઆ. રેડી રેડી તો અસલ લાઈ જતો મોમ. અલા મન તો ઊંઘ ના આવી.
ઊંઘ આવે એમ?
હા અ.
રેડી રેડી લે.
અને પછી ગિરનાર પછી નીચે આવું છે કે
જોવાયથી પેલા જ રાવાનું ગંભીર ગિરનાર પેલું ના જવાય. પેલું જવાનું દ્વારકા ત્યાંથી બેટ દ્વારકા પ શિવરાજ બીચ પછી માધાપર બીચ પછી શિવિ આપડે સોમનાથ, તો વચ્ચે આવે છે. નાગેશ્વર નુ મંદિર પછી આવે છે, મહાદેવનું પછી સોમનાથ થી, પહેલા જવાનું આપડે દીવ દમણ
હા
પછી આપણુ જૂનાગઢ, ગિરનાર, ગિરનાર ચડી એક રાત રહી, વળી બીજા દિવસે ઘણી એ જગ્યા ફરાય ગઈ છે, ઓલું છે. પ્રાણી, સંગ્રહાલય હે
હ, અ
એ થી, પેહળવાનું બગદાણા જલારામ
હા, ચાલે વીરપુર છેને, અસલ
હમ, કાગવડ વીરપુર ચોટીલા હમ
હા બીજુ, કે શાંતિ
હ રેડી, એકદમ
હમ્મ હા, તો આપડો સારી રીત બજેટમાં સારી ગાડી ન સેટ થઈ. જાય ને તો ફાર પૈસા, વાપરવાની મજા આવે
હા, થઈ જાય. એમ તો
હા
તો હુ, કરી નાખીશ
હા વિશાંતિ રેડીે
હ, રેડી આપડે તો તૈયાર એ બધ
હે
આપડ, તૈયાર એ બધા
હા ચાલે આપડે બધા રીતે વ્યવસ્થિત રીતે જને. તો કોઈ, ઓો ના આવે
હમ્મ
હા